હેલો નેહા
હા હિના શું કરે છે મજામાં?
બસ મજામાં તું ક્યા શું કરે છે?
બસ જો આ પુસ્તક વાંચતી હતી.
હા બરાબર આજે તો કઈ પુસ્તક વાંચતી હતી
આજે મેં છે ને કે આપણા જીવનમાં આપણેે સૌ, શું શું કરવું જોઈએ? સીવનને વધુ સારું બનાવવા માટે, તંદુરસ્ત બનાવવા માટે તેની એક બુક છે, તે વાંચુ છું.
વાહ. સારી, સારું કેહેવાય. તું ઘણું બધું વાંચે છે. ન કરતો. આજકાલના લોકો તો મોટા ભાગના મોટા ભાગે મોબાઈલમાં જ વ્યસ્ રહે છે. ક્યારેક પુસ્તક વાંચવાનો તો સમય કાઢતા જ નથી, ખાલી મોબાઈલ પર કેવી રીતે વ્યસ્ત રહેવું જ એ જ લોકોને આજકાલ આવડે છે.
સાચી વાત છે. અત્યારના છે ને અત્યારની જનરેશનને વાંચવું ગમતું જ નથી હોતું. કારણ કે ફોનમાં જ બધું આવી જતું હોય ને, આખો દિવસથી ફોનમાં હોય. તેથી તમને બીજી કોઈ વધારાની પ્રવૃત્તિ દેખાય જ નહી.
હા, સાચી વાત છે. ક્યાં ક્યાં પાંચ મિનિટની દસ મિનિટ થઈ જાય, ફોન જોવામાં ખબર જ નહીં પડ તી આતના લોકોને પણ પુસ્તકો વાંચવાથી શું ફાયદા થાય છે?
શેનાથી પુસ્તકો વાંચવાથી ઘણા ફાયદા થાય છે, જેમ કે આપણે નવું નવું શીખવા મળે. નવા શબ્દો શીખવા મળે, જ્ઞાન વધે, આપણું જે સામાન્ય જ્ઞાન હોય તે વધે. વિચાર શક્તિનો વિકાસ થાય અને આત્મવિશ્વાસ પણ વધે. કે આપણે કઈ વાંચ્યું તો આપણે તેને જોઈને ઘણી બધી પ્રેરણા મળતી હોય.
અ સાચી વાત. આપણને મહેનત કેવી રીતે કરાય કે હરેક બાબતો વિશે પુસ્તકો લખાયેલી છે. તો આપણે વાંચવી જોઈએ. એટલે જ ઘણા અ ઘણા સફળ લોકો રોજ વાંચવાની જ ટેવ રાખે છે, કે કોઈ બી સફળતા જોઈએ તો પુસ્તકો વાંચ ચે એનાથી લોકોને સફળતા મળે છે.
સાચી વાત છે. કારણ કે શુંને જે વસ્તુ પુસ્તકોમાં લખેલું હોય છે ને તે વસ્તુ આજકાલ મોબાઈલોમાં કે ગમે ત્યાં પણ તે વસ્તુ હોતી નથી. કારણ કે પુસ્તક એક આ વિશ્વાસુ માણસ લખેલી હોય છે, કે હા ભાઈ તેને તેના જીવનની કઈક ત્યાં જીવનમાં તે વસ્તુ વી એ ગઈ છે, તેને કોઈ વસ્તુના એક્સપિરિયન્સ છે. પછી તે પુસ્તક લખે છે. એટલે પુસ્તક વાંચવાથી આપ આપણને ઘણું બધું શીખવા મળે છે. આપણા જીવનની વસ્તુ હોય કે કઈ બી વસ્તુ હોય. પુસ્તકો વાંચવાની ટેવ સારી છે. હું તો એવું માનું.
સાચી વાત છે. અને વિદ્યાર્થીઓ તો જે અત્યારના જે ભણે છે. શિક્ષણ લે છે. એ એ વિદ્યાર્થીઓ એ તો અત્યારથી પુસ્તકો એવી વાંચવી જોઈએ, જેમાંથી લોકોને મહત્વ મળે ખાલી જે રોજિંદા જે એ લોકો શાળામાં ભણતા હોય, એટલું જ ખાલી નહીં. પણ આજુબાજુનું બી જ્ઞાન એ લોકોને મળે, તો શું? વિદ્યાર્થીઓ માટે કેવી પુસ્તકો વધુ ઉપયોગી હોય.
વિદ્યાર્થીઓ માટે તો છે ને જીવન ચલિત્ર ચિત્ર છે બી. વિજ્ઞાન હોય, ઈતિહાસ હોય, વાર્તા હોય, પ્રેરણાદાયક પુસ્તકો હોય ને તેઓ વાંચવા જોઈએ. કારણ કે આ બધા પુસ્તકો છે ને, એક નવી દિશા અને એક નવો
અ સાચી વાત. અરે! ભલેને ઘણા બધા લોકો મોબાઈલ જોતા હોય, પણ આજકાલ તો મોબાઈલમાં પન મોબાઈલમાં બી ઈ, ઈ બુક્સની સ સુવિધા આપેલી હોય છે, તો લોકોએ ઈ બુક્સ બી વાંચવી જોઈએ. જેના કારણે લોકોને અ બધી જે બી આજકાલની જે વિજ્ઞાન છે કે કોઈ બી અ જીવન ચરિત્ર છે એ બધા. પોતાની નૉલેજ મળે તો શું મો મોબાઈલમાં. ઈ બુક વાંચવાથી સારી કાળજી. અ. કેવી કાળ અને પુસ્તક.
બંને સાર કેવાય એમ તો પણ મહત્વનું એ છે કે આપણેે રોજ વાંચવું જોઈએ જે આપણેે. ઈ બુક ની ઈ બુક માંથી વાંચે તો કે આપડે આપણી સાથે. પુસ્તકો તેમાંથી વાંચે તો પણ મહત્વનું એ છે કે આપણે રોજ વાંચ શું જોઈએ તેના વિચારો આપણા મગજમાં રોજ રહેવા જોઈએ.
હા અને વાંચવા વા વા. વચનથી બોલવાની કા કળા પણ. કળાપર પણ સા અસર પડે.
હા સાચી વાત છે વાંચવાથી છે ને બોલવાની કળા. પણ અસર પડી શકે છે કે તેનાથી ભાષા સુધરે શબ્દો ન ભંડોળ વધે અને. પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય.
સાચી વાત છે એટલે પુસ્તક તો આપણે રોજિંદા જિંદગીમાં રોજના. આખા દિવસમાં થોડીક વાર ક્યાંક તો વાંચવી જ જોઈએ અને.
. બાળકો માં છે ને માતા પિતા રોજ રોજ એટલે રોજ તમને સાથે બેસે. તેમની સાથે તે પણ પુસ્તક વાંચે તો તેમને જોઈને પણ બાળક શીખ. અને શિક્ષકો રોજ થોડો સમય વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ સાથે સાથે માતા પિતા પણ તેમની સાથે વાચે રસપ્રદ. પુસ્તકો આપે તો બાળકોને વાંચવા એ ટેવ પડી શકે છે.
હા બરાબર પુસ્તકાલયનું મહત્ત્વ આજે પણ છે.
હા હું તો માનું છું કે છે જરૂર હશે. કારણ કે પુસ્તકાલયમાં શાંતિપૂર્ણક વાતાવરણ હોય છે. તો જો આપણે ત્યાં બેસીને પુસ્તક વા વાંચીશું તો આપણે. કોઈ વસ્તુ નું ડિસ્ટન ડિસ્ટર્બન્સ નહી થાય. અને આપણે શાંતિથી પુસ પુસ્તક વાંચી શકીશું અને વિવિધ વિષયોના પુસ્તકો આપને સરળતાથી પણ મળી શકશે.
હા સાચી વાત હવે તો મને બી એવું લાગે છે કે મારે. પર રોજ થોડો સમય. અ વાંચવા માટે ટેવ પાડવી પડશે અને પુસ્તકાલય જઈને શાંતિથી. વાત વાત વાચન કરવું કરવું પડશે.
હા સાચી વાત છે તું એક વખતે છે ને પુસ્તકાલયમાં જઈને. શાંતિપૂર્વક કોઈ પણ એક પુસ્તક વાંચીસ ને તો તારા મનને પણ ઘણી બધી શાંતિ. મળશે અને તારા જીવનમાં તને ઘણું બધું શીખવા મળશે અને બહુ સારો નિર્ણય છે તારો. કે રોજ થોડું થોડું વાચન કરવાથી જ્ઞાન વિચાર શક્તિ. વ્યક્તિત્વ ત્રણેવ નો વિકાસ થાય.
હા સાચી વાત છે આપણે વાંચવાથી આપણને પુસ્તક છે ને સારી. સારી વસ્તુઓ શીખવાડે છે કે આપણને ક્યાય બી. કોઈ બી મુશ્કેલી પડતી હોય તો એને સરળતાથી પાર કેવી રીતે પાડી શકાય તમારા. ગોલ્સ લક્ષ્ય શું છે એના ઉપર કેવી રીતે ફોકસ તમે એકદમ. સ્થિર કેમ ના રહી શકો એ બધું જ શીખવાડે છે આપણા જીવનમાં.
સાચ્છી વાત છે એ વાંચન છે ને એ મનુષ્યના. સર્વાંગી વિકાસ માટેની સૌથી ઉત્તમ ટેવ છે. કે પુસ્તકો આપણને માત્ર જ્ઞાન જ નથી આપત પરંતુ જીવન જીવવાની યોગ્ય દિશા પણ બતાવે છે. તો નિયમિત પુસ્તક વાચવાથી છે ને આપણી ભાષા પણ સુધરે છે.
હા સાચી વાત અને પુસ્તક ખાલી વાંચવી નઈ આપડે અગર રોજિંદા જિંદગીમાં બી આખા દિવસમાં આપણે શું કર્યું એ બી પુસ્તકમાં લખે ને તો આપણે જે અંદરમાં જે કઈ બી મનમાં ભરાયેલું હોય ને એ બધું જ બહાર આવીઈ જાય છે. પુસ્તક સાથે લોકો કહે ને હા ભાઈ મારી મારો મિત્ર છે પુસ્તક લોકો ન પુસ્તક મિત્ર બી હોય છે કે કોઈ શિક્ષક હોય છે કોઈનો ક્યા તો કોઈક એવો કે જે એ કઈક શીખવાડે એમ
સાચી વાત છે તારે વા વાચન થી છે ને ઘણું બધું મળતું હોય છે. જેમ કે આપણી યાદશક્તિ વધે એકાગ્રતા વધે કલ્પના શક્તિ સર્જનાત્મક શક્તિ અને નિર્ણય લેવાની ક્ષ ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. તો આજકાલના ડિજિટલ યુગમાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધુ સમય વિત તેના કારણે જો થોડીક વાર વીસ ત્રીસ મિનિટ પુસ્તકો વાંચી લે ને તો પણ તેને જીવનમાં ઘણો મોટો બદલાવ આવી શકે છે.
સાચી વાત શું સાચું અને શું ખોટું અને જિંદગી કીમાં શું ચાલી રહ્યું છે શું શું થયેલું છે બધી જ જાણકારી આપણને પુસ્તક વાંચીને ખબર પડતી હોય છે. અને હું તો કહ કે રોજ ન હું તો પુસ્તક મતલબ મેં મારી પુસ્તક બનાવેલી છે જેમાં આખા દિવસમાં મેં શું કર્યું મારી શું ભૂલો છે એ બધી જ મેં લખેલી છે એટ જેનાથી કઈ બી વસ્તુ મારી મનની અંદર ના રહે શું તું પુસ્તક લખે છે.
હા તારી બહ સાચી વાત છે ના મેં કોઈ દિવસ આવું લખ્યું નથી. પરંતુ તારો આઈડિયા સારો છે કે હા આપણે આપડા મનની વાત જો જયારે કોઈને કહી નથી શક તો ત્યારે આપણે પુસ્તકમાં બી લખી શકીએ છીએ અને એલું આપડું મનને હળવું બનાવી શકીએ છેએ અને તેનાથી આપણો તણાવ પણ ઘડડવામાં મદદરૂપ બને છે અને બધી રીતે આમ શાંતિ જેવું લાગી છે. સારો આઈડિયા છે તારો હું પણ હવે એક વખત ટ્રાય કરીશ.
સાચી વાત કરવો જ જોઈએ ખુબ સારું સારું છે આપણા માટે અગર જો આપણે પુસ્તક લખીએ લખેલી પુસ્તક બી આપણા માટે એટલી જ સારી છે. અને જે કોરી પુસ્તકને આપણે જે લખીએ છીએ જેની અંદર એ બી આપણા બ ઓહ મદદરૂપી છે.
એ તને સાચા અથવા તો છે ને એવું કેહેવાય કે વાચન એ જીવનભરની ચાલતી અને શીખવાની પ્રક્રિયા છે તેથી દરેક વ્યક્તિ જો રોજ થોડો સમય વાંચન માટે ફાળવવો જોઈએ તો તેના કારણેથી જે વાંચે છે તે આગળ વધે છે. અને જેી કે છે તે જીવનમાં સાચી સફળતા મેળવે છે તારો શું કેવો
મારું બી એ છે કેવું કે આજકાલના ઘણા બધા ઘણા ભાગના લોકોને તો ખબર જ નથી હોતી કે પુસ્તક વાંચીએ તો એનાથી શું શું ફાયદા ફાયદા થાય છે લોકોને ખાલી રોજમાં રોજે રોજે જે નિશાળે પડતી હોય કોલેજમાં ભરતા હોય એટલું જ એ લોકો જ્ઞાન લઈ ને બસ કે એ લોકોને એવું થઈ જાય કે હા ભાઈ મને બધું આવડે છે પણ એવું હોતું નથી આપણે બહારની બુકો જે ઈતિહાસો લખેલા હોય છે એ બી વાંચવા જોઈએ જેનાથી આપણને બધી સમજણ પડે છે અત્યારે જેમ જેમ સરકાર ચાલે છે એની બી એની ઉપર ભી બધી પુસ્તકો લખાયેલી હોય છે. તો, એનાથી આપણને ખબર પડે છે. અત્યારની કે સ્થિતિ શું છે? એમ.
તને ખબર છે, ઘણા બધા સૂત્રો પણ એવા છે, જેમ કે વાંચન કરો, વિચાર.... કરો અને વિકાસ કરો. આ સૂત્ર આપણને એવું કેવા માંગે છે, કે તમે જે પુસ્તક માંથી વાંચ્યું..... તેનો વિચાર કરો કે હા, તમારા જીવનમાં શું છે? આવું કંઈ થયું છે, તો મારે બદલાવ લાવવો છે. છે કે મારે બદલાવ નથી લાવવો. મારે આના પરથી કંઈ શીખવું છે. અને તેના પરથી તમે વિકાસ પણ કરી શકો છો. એટલે, આનાથી આપણને એક પ્રેરણા મળે છે, કે તમે વાંચો. વિચારો અને વિકાસ કરો. અને અને ઘણા મોટિવેશન આપતા પણ સૂત્રો છે, જેમ કે મોબાઈલ..... કરતા પુસ્તકને વધુ સમય આપો. પુસ્તકનું એક પાનું જીવન નો એક નવો પાઠ. કારણ કે પુસ્તકમાંથી આપણે, ઘણું બધું આપણા જીવન નું શીખવા મળે છે. એટલે આવા બધા સૂત્રો નાના-નાના સૂત્રોને..... જોઈને પણ, ઘણા લોકોના જીવનમાં ઘણી મોટી પ્રમાણમાં અસર થતી હોય છે.
બહુ સાચી વાત કહી. તમે..... આજ આ સૂત્ર થી ને જ બધાને પ્રેરણા મળે છે, કે હા પાછું.... જોઈએ. તો આજે તો મને આ વાતચીતથી. મને એ સમજાયું કે, વાંચન માત્ર શોખ નહી, પરંતુ જીવનની વધુ... વધુ સારું બનાવવાની એક જ સુંદર ટેવ છે.
દા હા સાચી વાત છે તારી, ચલ! હું તો તારી સાથે વાત કરવા બેસી ગઈ. પુસ્તક વાંચતા-વાંચતા. હવે, કાલથી તું પણ વાંચજે. એક નવું પુસ્તક. શ રાખુના
કોઈ ભી એક સારી જે તે પુસ્તક વાંચેલી હોય એ મને આપી દેજે, તો હું એ પુસ્તક વાંચીશ.
હા, જરૂર થી મારી પાસે બહુ બધી પુસ્તક છે.
સારું ચાલ આવજે.
હા, સારું ચલો આવજો.